હલો દહલ ભાઈ હ મોડ મડ તમે ફોન કર.
બોલો મારો બે ગ્રાઉન્ડ અવાજ કેવા આવે.
હા તમારો બેમે એક નંબર આવે છે અરે ચેક કરી દ. અમુક લોકો સાઈડમાં મૂકો નઈ.
હા.
અમારે અવાજ જો આવે.
મારો કેવો આવે છે.
તમારો સારો આવે છે પણ એયરબડ લગાવેલા છે કાનમાં?
હા, થોડોક પંખો ચાલુ છેકે.
હા, એટલે કક તો પ્રોબ્લેમ છે. હા, તો તમે એ પં હા, હ એ પંખો તો બંધ કરી દઉ આપે મરચો ચાલશે.
હવે.
હ હવે રવડી આવે.
એમ. હા. સરળ ભાઈ કેમ છો તે મજા છો કે જેમ કે અમે મગફળી વાવે છે બઉ સારો વિકાસ થયો છે એમાં વરસાદના લીધે સારો ગ્રહણ કરું છે જેમ કે ભેજ વાળું ગ્રહણ હતું ને. તે સારું થયું છે ભેજવાળું સારો સંગ્રહ થઈ ગયો સારું. ખાતર મળી ગય છે એમને એ સારો વિકાસ કર છે જેમ કે ઉપર જે ગાયચારોને ઘાસચારો ચારવામાં આવે છેને. એ એ બઉ સારો થઇ જશે અને જે નીચા ઓ બેસે છે ને એમનો પણ વિકાસ બઉ સારો થઇ જશે. જેમ કે મારે વરસાદ થયો એટલે સારી પોચી પોચી જમીન થઈ ગઈ પછી. ફોફાઓને ફૂલવાનો સમય આવી ગેયલો. જટી ખુલી જશે તેમનો વિકાસ સારો થઈ જશે જેમ કે આપણે દ દવા નાખવાનું પણ આપણે જરૂરની પડે કેમ કે વરસાદ થયા પછી જે એમ તને એવું લાગે છે કે જે ખાતર મળી ગયું કે એવું. થતું હોય છે જેમ અલગ અલગ રીતે આપડે કરીએ બતાવે છે જેમ કે કુંવારેક ગોઠવતા હોય છે તેમાં પાણી પાતા હોય છે જેમ કે તારા પાડી કરતા હોય છે તેમાં પાણી પાતા હોય છે જેમ અલગ અલગ રીતે એમાં. આપડે આવક કરતા હોય છે આપડે એવું કરવું જોઈએ કે જેમ કે સારો વરસાદ થાય અને સારું પ્રોત્સાહન મળે સારી આવક થાય અને જે માર્કેટમાં ભરીએ આપડે ફપા અને સારો દવા નાખીએ તો પણ આપડે સારું થાતું હોય. એવી આપણે પ્રોત્સાહન મેળવવાની જરૂર છે તમારે શું કેવું છે મને થોડીક માહિતી આપો ને.
તમારે એવું કેવું છે પેલા તમારે મમ્મી પપ્પા દાદ દાદી નામ છેે.
હા, અરે મમ્મી પપ્પા દાદા દાદી બિલકુલ મજા
કાચારો નાખવાનું ને જેમ કાચારો નાખવાનું. બઘી રીતે કરવાનું એટલે એવું વાતાવરણ થઈ ગયું એટલે ગ ગૌ માતા હોયને ગૌ માતા એમને પણ ધાસચારો નાખવો પડે. કેમ કે એનાથી આપણને ધરમ થાય ધરમ થાય એટલે પછી આપણે હા, સારો એવો વરસાદ આવે પાકમાં પણ સારી થઈ જાય. એમ બધી રીતે સારી રીતે બધું થઈ રહ્યા. એ તારે એવો વરસાદ આવી રહ્યો. ભેજ વાળો પેલો ઈ વરસાદ આપણને એમાંથી ઘણા બધા ફાયદા જોવા મળશે અઠવાડયે ભાઈ ફાયદા જોવા મળશે એટલે પછી એનો ફાયદો પણ ખુબ મોટો ખુબ મોટો ફાયદો થાય. એટલે પછી એટલે પછી ત પૈસા ગણતા થશે એટલા પૈસા.
હા હા.
હમ, તમારે પૈસા તમે હાથથી નઈ ગણી તમારે મશીનનો ગણવું પડશે. અને પૈસા તમને ફ્રેશ નોટો મળશે. એજ નોટો આવેને
હા
એટલે પછી એનો પણ ખુબ બધો ફાયદોસ ન તો તમારે ફેશ નોટ માંથી પણ પૈસા કમાવાનું હા બોલો એક ફ્રેશ નોટ આપો એના ઉપર દસ રૂપિયા લેવાનું એટલે તમારું તમારું જીવન પણ ચા ચાલે છે જીવન ચાલે છે તો તમારું જીવન છે ને
બિલકુ વાત સાચી છે
હા એટલે તમારું ગુજરાત ચા કેમ જેમ કે તમે બેરોજગાર છો બેઠા ગાઠા મા વાતો કરો છો એ તમારે ઓછો ટાઈમ મળે તમે પણ બધુંલ કરી છો વટઇ તો
હા મારે તમને એટલું કેવું છે કેમ કે અમારા જે ઘસ્તારો છે અમેુ પ્રમાણમાં જે ગાયો પસો રાખીએ છીએ એમારે પચાસ ગાય જમીન છેી પચાસ ગાયો છે પચાસ પસો છે જેમ કે અમે એ પ્રમાણે કયાસો રાખતા હોય છે જેમ કે અમે એ જે પાંચ વઘા કેસર પશુપાલન માટે કરતા હોય છે કે પશુપાલન માટે પાંચ વિઘા આવીએ છીએ જેમાં કાસારો વાએ છએ રગ બાજરી વાએ છીએ કસો આવીીએ છીએ જેમકે મકાઈ વાવીીએ છીએ અલગ અલગ ગમે કાાસ વાતા હોય છે જે એ પ્રમાણે જે કાાસાર નાખીએ ગાવડા ને નાખીએ જેમ કે અમને ગરમ થતું હોય છે પછી જે વધુ દૂધ કાટે છે પછી અમારા પાસે એક સારી ખોકણ વાે ફડ વાળી દુકાન છે દુકાન પર અમે ફડ લાવીએ છીએ ફોન લઈને પણ અમે ત્યાં નાખીએ છીએ એ પ્રમાણે અમે નાખતા હોય છે તો અમારે પણ વધુ દૂધ કાઢે છે ને વધુ ફેટ આવે છે અનેનેરે પંદર દિવસે પગાર જોતો હોય છે જેમ કે અમે પંદર દિવસે પગાર આવીઈ જતો હોય છે પણ અમે ફોનને બહુ સારી રીતે સગવડતાકારતા હોય છે એ પ્રમાણે સગળતા કરતા હોય છે કે જે આગળ પંદર દિવસ કામ આવે પંદર દિવસ આગળ જતા કામ આવે એ પંદર દિવસ પંદર દિવસે પંદર દિવસ આગળ જતા અ સગવટ થઈ જાય એવી રીતે અમે ખાંડ લઇ જતા હોય છે જેમ કે અમે એ પ્રમાણે કાચારું આવી દેતાા હોય છે અઢી ગામમાં પેલા આવીએે છીએ કે અઢી ગામ ઉભો હોય એને વાટી વાાટી નાખીએ તો પણ થઈ ન રતો જેમ કે જે વધુ પ્રમાણમાં ઘાસચારો નાખીએ નાખવા જઈએ ને તો સારી રીતે એમાં આવક વધારે પ્રાપ્ત થાય છે વધુ ખેટ કાઢે છેને વધુ દૂધ કાઢે છે જેમ કે એવો સમય નક્કી હોવો જોઈએ કે જે સવાલમાં નાખીએ તો સાંજે ખા નાખવું પડે છે જેમ બંને ટાઈમ નાખીએ તો પણ દૂધ ન સારું આવક વધારે આવે છે ને વધુ બે બંને ટક દૂધ વધારે કાઢતું હોય છે તો મારે શું કેવું છે કે તમારે શું કેવું છે એક બાબતમાં તમે મને થોડ જડાવશો ને
હા તમે પચાસ પચી શું ગાયું રાખો છો ને તે તમારે હવે પણ થોડું અમ પેલું થશે કેમ કે ફણ અને તેમાં બધું ભાવ વધી ગયો જેમ કે પાપડી હોયિરા આ મકાઈ હોય એ રેવડી જે હોય ને એ હોય એ બધામાં પાાવ વધી ગયો એટલે પાાવ વધી ગયો એટલે તમારે પછી ફેટમાં પણ વધારો જોઈએ એટલે મારે વધુમાં વધુ ખાાસ ચાલ જોઈએ પાાસ ચારો એટલે વધુ પ્રોટીન ગાયને બેચને મળે એવો ચારો એટલે એમાં પ્ર પ્રોટીન ખુબ મળે પછી એવું ગાય પેસ્ટ નું આવે ને કહી બી પ્રોટીન વાો હા પ્રોટીન ખબર જો એટલે એમાં એમાંથીને બોડી બોડી મજબૂત થઈ જાય ગાય એટલે તમને સારા ફેટ મળે દૂધમાં પણ તમારે સારું તમે દૂધ પીો છો તો તમારે પણ પ્રોટીન તમારે પણ તાકાત બાખતો મળે તમારે કોઈ મજબૂત બણીો એમાં અલગ અલગ પ્રકાર રતે તમારો પણ ઉપયોગ થતા હોય છે એમાં તમારા ફાયદા પણ ઘણા બધા છે એટલે તમારે આ બધું ધ્યાન રાખવું જોઈએ એટલે પછી એમાં ઘણી બધીમ પ્રક્રિયા ચાલતી હોય છે પ્રક્રિયા પૂર્ણ કરવી પડે અને પછી શું ધમ એ બ દુકા રૂપણે
હા હા
એટલે એમાંતા આંકડા પણ ખૂબ કરવાના હોય છે તોછ મળશે ત બી તો મને બ તછ તમે જેમ બેરોજગાર છો ને એમાં કરોડપતિ બણી જા કરોડપતિ બન્યો એટલે તમારે પછી બધા તમારા સપના જે તમે પૂર્ણ કરી તમારે જેમ કે તમારે ગાડી લાવાનું સપનું છે પણ પૂરું
જીવન સારું જીવી શકીએ
હા તમારું જીવન સારું જીવી શકીએ જેમ કે હું ગરીબ જવ જીવન નાચીએ
જેમ કે હું તમારી વાત કરી શકું છું મારું કેવું છે કે મેં તમે પેલા ફોટા મૂક તમે જોઈ લો ફટાફટ મારું એ કેવું છે કે જેમ કે અમે એ રીતે આ ખાઈતા હોય છે પણ એ તમારે એ પ્રમાણે ખાવી હોય ખાવ જરૂરી છે જેમ કે સાફ ના લાગે ગરમી ના લાગે એ પ્રમાણે આપણે ખાવા ખાઈએ ને પણ આપડે શરીર ને વધુ સારું જો મળે છે અને એવી રીતે આપડણે વધુ પ્રમાણમાં સારું પ્રોત્સાહન મળે છે જેમ કે અલગ અલગ એ એમ પંખા ની સિસ્ટમ તો તમે નહી જોયું હોય મારું એ કેવું છે કે પંખાની સિસ્ટમ અલગ અલગ હોય છે જેમ કે અમારો કો એટલે હું બિલકુલી દુબઈ જેવો પંખ હોય છે દુબઈ જેવો પંખ હોય છે એમાં સારી સારી ઠંે ઠંડે આવતીું હોય છે જેમ કે અમે અમ તાકડા કરતા આવડત હોય એવું તમને ના આવે અમે જે એવી રીતે કારણ બણતા હોય છે જેમ કે અમે સંપલને ડોસીી બણી દે એવી અમારી એક એક્શન હોવી જોઈએ એક એક્શન એવી હોવી જોઈએ કે જેમ કે એમને સારા કુવારા ફમતા હોય એ કુવારા ફમવાની એક એમની કાળા છે એ કળા પ્રમાણે જો આપડે સેટ થઈ જઈએ ને આપણા જીવનની અંદર સૂત્ર એવા ઘણા હોય છે કે જેવી રીતે સેટ થઈ જઈએ તો પણ આપણે જીવનનીંદ ખમ મળતા હોય છે જેું એ એક સારી ગુણવત્તા છે જેમ કે જે મગફળીને ઉછેર કરે છે મગફળીનો જે ઉછેર છોડ કરે છે એની એક કળા છે જેમ કે અલગ અલગ જે નાનો દોણો આપડણે વાવીએ છીએ તો એનો મોટો થાય તેસ આપડે સ્પેશલ ખાસ સારું ગાય શુંને ખાસ સારું ગણતો હોય છે પણ સિંગ તેલ બનતું હોય છે પછી જેાનું જે ફતરાઓનું ખાંણ ભણતું હોય છે ખાંણ ભણીને પછી તોોળને આપણે નાખતો હો વધુ પ્રમાણમાં ફેટાટે ફેટ તાઢી ને પછી વધુ પ્રમાણમાં દૂધ ઘાટ એ દૂધ આપણે ડેરીમાં ભરાવા જઈએ ને એ દૂધ વધારે આપવાને સારી ગુણવત્તા વાળું દૂધ હોય ત્યારે જે માણસ પીતો હોય છે પણ એમનું આ ટેસ્ટ આપે છે કે તમારું સારું ગુણવત્તા વાળ દ છે એવો રીતે ટેસ્ટ આપે છે આપણને સારી એવું પરફોર્મન્સ થું જો કે ના અમને જે કાી ફણ વાપરીયે છીએ એ અમે બિલકુલ સારી વાત કરીએ છીએ જેમ અલગ અલગ પ્રમાણમાં જે આપણે વાત કરતા હોય છ જેમ કે આપણે ફર લાયક છે સ્થળો છે જેમ કે ગિરનાર છે પછી પાવાગઢ છે એવી રીતે અત્યાં જવું જરૂરી છે જે પૈસા બચાવીને ત્યાં જે દૂધનો પગાર આવતો હોય છે દૂધનો પગાર બચાઈ ને ત્યાં ફરવા જવું પણ આપડે બિલકુલ આપડે હાથ ની વાત છે તો તમારે એટલું શું કેવું છે કે જેમ કે અલગ અલગ આપણે ફરતા હોય છીએ ને એ મને થોડું પરફોર્મન્સ આપો તો
હા એટલે આપણે અલગ અલગ રીતે ફરતાઈએ છીએ આપણે કોઈ આખુ વર્ષ તો આપડે ફરવાનું આવતું નહિ ચોમાસું આવે એટલે એમાં આપણે ફરવાનું આવે એમાં ફરીએ એટલેને સારું સારું બધું જોવા મળે જોવાલાયક હા
તમે હલાલ મત ખ
હા એ તો મારી કઈ સાચી વાત છે તમને પણ ખબર પડી જાય છે કે મોલર કયો
હા બોલો બોલો તમે જલ્દી ફટાફટ મને થોડું પરફોર્મન્સ આપો
પરફોર્મન્સ પરફોર્મન્સ તોને કેવા ધારો કે અમે ચંપલ ને ડોસી બનાવતા હોય તમે વાત કરી ને એક રમત છે એ રમત છે ને એમાં ધોખા જોઈએ આપડે લાકડાના ધોકા આવે ને એ જોઈએ અને ચાર પાંચ માણસ ણ છું હમે હમે તોય અનેણ છું મોણસુ પાછી એ ડોસી બનાવીને સંપલને આવે ને એ રમત આવે આપડે જેમ ક્રિકેટ રમીએ ને એમ રમવાની આવે એમાં પાસે ડોશીનો આમ ગેળવીને
એ હ દહો
હા વકી જેવો કે ડું આવે ને એ પણ આપડે કરી અને પછી એનાથી એમ મોકડીને મારવું પડે મારીએ એટલે આપણને સુકુન મળે એ પોઈન્ટ મળે ઈ આપણેે બઉ નાના હતા ને ત્યારે બઉ ખૂબ રમતા શું વાત કરું એ પાર વગરના રમા પછી અમે પછી ફેર ચાલ કરી ક્રિકેટ ક્રિકેટ રમવાનું ચાલુ કર એટલે ના જોવો તડકો કે ના જોવો ગમે તે હોય આખો દિવસ તમે ક્રિકેટ રમ રમ કરો બસ તમે અમે તમે અમને જોવઓ ને તો અમે એવા છે ને ક ક બ તમેમ ઓળખી નાખે પણ ભક્તિ કરો તો એ તમારે ભક્તિ એ જઈ જાય અમે એવા ત્યાં અમે હા અમે એવા પણ થતા નાધો તડકો ના દો કોઈ નહી ક્રિકેટ એટલે ક્રિકેટ ક્રિકેટ રમ રમ કર એટલે અમે એટલા પાગલ ક્રિકેટ એક ગાો આપ હોય લપસી અને ભાજી દે પગ ભાજ્યો એટલે પછી તમે ચહો ભાજ્યો પછી એમાંથી અમારા ઘરની બધું
મને તમે મને સાચી વાત કરી કે જેમ કે આપણે ડોસી વડે રમતા હોઈએ છીએ તો સારા નાના હોય ત્યારે ઝાડ ઉપર ચડતા હોય તો ઝાડ ઉપર ચડીને પછી આપણે નીચે પડતા હોય છે પછી આપણે હાથનું ફેક્ચર થતું હોય પગનું ફ્રેક્ચર થતું હોય આંગળીનું ફેક્ચર થતું હોય માથામાં વાગતું હોય આંખમાં વાગતું હોય નાકમાં વાગતું હોય જેમ અલગ અલગ પ્રકારના આખા શરીરના અંગે અલગ અલગ પ્રકારમાં વાગતું હોય છે, જેમ કે આપણે. તમે વાત કરી મને સાચી જેમ કે નાના બાળકો ઝાડ ઉપર જયારે વધારે ચડી જતા હોય છે. જયારે વધારે ચડી જતા હોય છે, ત્યારે પછી એમને શું. એક ઉસા આઈ જાય છે, જ રમવાનું એ ઉષા આઈ જાય છે, પછી તે ઉષા અને ઉષામાં જે. એ જ રમત રમતા હોય છે, રમત રમીને જે એક ડાળી ઉપર બીજી ડાળી ઉપર ચડતો હોય છે, તે ડાળીનો હાથ રક જતું હોય ત્યારે. આપને ભોય પડવાનો બહુ અંદાજ રહેતો હોય છે, ત્યારે ભોય પડે એટલે આપણને અંદર એવું થતું. હો છે, કે હું એ ના રમ્યો તો સારું હતું ને. થોડી ઉતવાળ ના કર્યું હો તો સારું હતું ને શારીરિક શાંતિથી ગમે હો તો સારું હતું શાંતિથી દાળ. સારું હોતું. તો આપને એવું થાય કે જેમ કે આપડણે એ રીતે આપણે રમી શકીએ તો પણ આપણે રમી ના શકીએ.
ન એમ એવી રીતના રમતા હોય છે, પડી જઈ એમ રેતા હોય છે.